હા બોલ બોલ.
કેમ છે, મજામાં.
હા મન મજામાં મને હું થાય, તને કેમ છે.
મજામાં ઓ બસ.
હમ્મ.
શું જમી લીધું.
ના ના જમી ના લીધેના લીધું અત્યારમાં થોડી વાય
અમારે તો અત્યારે હવે લોકો
હા તમે જમુ વેલા અમારે વાર હજી તો દસ વાગે પપ્પા આવે ત્યારે.
ઓ. તો ભૂખ મરી
ના ના લાગતી જ નથી.
એવું છે.
હ અત્યારે ઉનાળાનું પાણી પી લીધું એટલે પૂરું.
અચ્છા.
હા.
મારા તો દસ થાય તો બીજો રાઉન્ડ લાગી ગઈ જમવાનો.
હા તારે બો ગાઠિયા ખાવા જોતા જ્યારે ત્યારે બાર જઈને ગાઠિયા જ ખાતો હોય.
બો ભાવે ગાંઠીયા.
હા આપડે તમારે ધંધો ચાલુ કરી દેવો જોઈએ ગાંઠિયાનો.
ઓકે
તું ડેલી નો કસ્ટમર થઈ જસ ને પછી.
હા હા ચીપ્સ ને ગાંઠિયા, ચીપ્સ લસણ વાળી મસ્ત.
લસણ વાળી ચિપ્સ હોય?
હા.
એવું હ.
શું બનાવાનું છે તો પછીના મેચ.
કાઈ ખબર નઈ મારી કઈ ઈચ્છા તો નઈ જમવાની પણ દવા પીવાની એટલે જમવું તો જોય.
હા શું છે મજામાં નથી?
હા એને જાણો છો.
શું થતું છે?
કઈ નહી તાવ આવ્યો.
અચ્છા. આજ જમવાનું હ તો અત્યારે મમ્મી નો પ્લાન એવો હતો
કેવો હતો?
જમવાનું હે ને બાર જમવાના છે.
હા હા.
પણ મમ્મીએ
વાવ પછી?
પછી અમે ઘરે નાસ્તો પયડોતો સુકો, ઈ નાસ્તો કર લીધો.
સોરસ. આજે તમ મેળ હ, કેરી તન બોવ ભાવે ન કા?
હા.
હ હ, આજે જ તારા મમ્મી હારે વાત થઈતી. કેતાતા કે નથી બારનું ખાધું હમણાં કેટલા દી થ્યા.
હા.
લઈ જાતા તા ને સવ બાર ક્યાંક?
એને લઈ જાવું તો છે.
તો લઈ જા કોક દી પોતે જ્યારે હોય ત્યારે એકલો એકલો જ ખાતો હોય.
પણ આમ હું એમ કઉ કે અમ બધા હારે હોય ન તો મજા જમવામ જમવા ન બાર જાય ન તો મજા
લે એમાં હૂ મજા આવે, ખાઈ ને આવતું રેવાનું હોય.
તો હેને હે.
હે, હે, હૂ કેસ?
તો છે ને, ખાયને આવતું રહેવાનું. પણ આ તો આમ કોક વધારે હોય આમ મજા આવે વાતુચીતું કરતા જમીન તો.
હા તો, નેક્સ્ટ ટાઈમ મને ય લઈ જાજે.
હા તો, આવજો.
હા, મને કે જે તો, આપડે બ જાાવું બધે.
ઓકે.
હમ્મ, તને હૂ ભાવે બીજું ગાંઠિયા સિવાય?
મને હવથી વધારે એક દોસા બોવ ભા.
ઢોસા?
હા.
હમ્મ, હમ્મ, બીજું?
ધોસા ને ન્યૂડલ્સ. પ્લેન ન્યૂડલ્સ આ.
પ્લેન નૂડલ્સ એટલે ખાલી ઓલા ધોળા?
નય, નય. અમ સોસ ને એવું બ તે આવે ઈ રેગ્યુલર. પણ સાઈડમાં એમાં વેજિટેબલ ને એવું આવે ને નાખે. વેજીિટેબલ ને એવુ કાય નય, ખાલી પ્લેન નૂડલ્સ જ.
એવું, એવું વડી ક્યા તને બનાવી દયે હે?
બધે બનાવી દયે. એને ખાલી કહેવાનું, નૂડલ્સ બનાવજો અને વેજીિટેબલ કે એવું કાય નય, સાવ પ્લેન. એક નંબર મજા આવે જયે.
કોક દી ટ્રાય મારવી જોયે તો મંચુરિયન કે એવું કાય નય ખાલી નુડલ્સ?
હા, ખાલી નૂડલ્સ.
વા. તોય તઈ પણ શું બો કે બીજું હું હાલે તારે?
કાય નઈ હમણાં મમ્મી ને મજા નહતી તો દવાખાને લઈ ગયો તો.
હા હ શું કીધું તો?
કાય નય ગેસ હે. ઊંધો ગેસ થઈ ગયો તો વધારે દુખતુતું છાતીમાં.
હા હા એ તો કેતાતા બપોરે.
શું છે રાજકોટ કેદી જવાનું છે?
આવડા આ જો રાજકોટ તો મારી બેન હે ઓલી મોટી બેન હે આયા રે એ એને તો કઈક આઠ જૂને કેમ કઈક સ્કૂલ ખુલે હે. તો અમારે કદાચ મેન ના એન્ડિંગમાં તો જવું પડે ને.
હ હ.
તો આગલા મન્થ્સ પૂરતી છું અહિયાં.
એ એવું છે એમ ને.
હમ હાલ તુંય રાજકોટ આવને.
હા તો થાય જોબ મારી ગોતી દે એટલે હું ત્યાં આવતો રવ.
હા તે તો એમ કીધું જોબ ગોતદે તોય ન આવું. તને તો આયા જ છે રેવું હોય તો હું હું કરું કે.
અ તો આયા આ સિટી જેવી છે ને મજા જ અલગ છે.
હા ઈ તો તારી વાત સાચી. પણ તું હોય ન્યાય તો ન્યાય મજા જ આવે કઈ ન્યાય રેવાનું જ હોય ન્યાં કઈ બીજું ના હોય.
એ તો છે પણ જો ત્યાં મોટા સિટીમાં જઈને પડે. તો ગમે કય વસ્તુ તુઓ લેવાા જવી હોય ને પછી બધું બહ દૂર દૂર હોય.
હા.
જે આ બે પગલાં હાયલા નથી ને દુકાન આયવી નથી.
એટલેે એવું થોડી હે તો ઈ તો એરિયો ગોતી તોય ન્યાય એવું મળી જાય.
આના જેવું આમ ન મેળ આવે સ્વચ્છતાવાળું.
હા બરાબર છે. કે બીજું.
ધંધો કરવો છે પણ શું કરું?
ધંધો કરવો એમ ને?
હા.
હાલો ગાઠિયાનું ઉપાડી લય ગાંઠિયા ભાવે ને?
ગાંઠિયાનું કંઈક હે ને ગાંઠિયા વણતા તો આવડે ને તું વણ જો તું છે ને હે ગાંઠિયામાં કરતા શીખીજા.
હમ.
બનાવતા તો તને આવડતું જ હસે.
હા આવડે હે ને.
તું ગાંઠિયા ને ચીપ્સ બનાવતા શીખી જા. હું બધાયને કય ઓલા જી આપણા કસ્ટમર હોય ને ગ્રાહક. એને હું સંભારો ને ચટણી ને એવુ
હમ.
તારે બનાવવાનું કામકાજ તારે બનાવવાનું કામકાજ કરવાનું હું દેવા લેવાનું.
હ હાલ છે મને હાલ છે તને હાલ છે?
હા મને હાલ છે.
હા તો તું આ રાજકોટ તો
ઓકે. ચાલ જોયે આપણે.
કેવું હતું કે ચાય કરું હું તો
ચાની ટપરી
હા હા.
તો સાઈડમાં ચાય રાખી બેસીસું વચ્ચે છે.
ઓ વાવ. તું આવ તો ખરે.
હા હવે કઈક ધંધો કરવો હોય તો આ ખાણી પીણીનું કરે એમાં બો આવક છે પૈસાની અને ઈ પાછું બો રોકડ રોકડ રોકડયો ધંધો
હ. તો હુ હુ ધંધો કરવો કે
કેફે ખોલું કેફે.
હાલો હું તો ક્યાં ના પાડું મારું તો મારું તો ઈજ કેવાનું હતું મેં પેલા ખબર.
હમ તો એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે પેલા હ.
ઇન્વેસ્ટમેન્ટ તો બધા એમાં કરવું પડે મોફત થોડી આપે પૈસા.
હા એતો વાત છે હ.
એક વાર ઇન્વેસ્ટ કરવાનું હોય પછી તો આવેને . મતલબ બધુ શેટ થઈ જાય.
હા એ તો છે. અરે ધન
શું?
ધંધા વિશે વિચારીએ એમ કઈક.
હા ધંધા વિશે તું કે તું ખાલી કે હું કરું હું તો બધું કરવા રેડી તું કે ચા ને ઢોસાને હું કીધું તમે ગાઠિયા.
હમ્મ.
હમ્મ.
મને ખાવાનું મન જોયું ચોકલેટ જ થાય ડેરીમિલક ની આવે ને.
હા તો ખાયે જા.
એ છે તો ખોરાની છે પણ લેવા જાવું જોઈશે.
તો લઈ કાઈ આઘું ઉપરથી કેજ.
હા હાલવું તો ખરા ને.
લે તો તારે ઘરે લી ને ન ખાય લે.
એવ કઈક વિચાર તો હ હવે.
વા.
નવા જગ્યા ક્યાંથી ને ક્યાં નાખી એ વિચાર આ
હા હમ્મ. બચબ મણ આવત
સગ્યા ન જોવું પડે ને.
હા.
થાથુંં હોય ન્યાં નાખાય ને પછી.
એટલું બધું આળસુ કેમ છો તું?
આળસુ ક્યાં છું?
તું કેશ ને લિફ્ટ ના કર લફ ની જગ્યા હવે ઘરમાં.
અરે પાંચ માન નો અમારો એપાર્ટમેન્ટ હે બરોબર છે.
હહ હો.
નીચે દુકાને લેવા જવું પડે તો આમ એક તો એની એક લિફટએય તો ચાલતી નથી પાછી.
હ હ હા હા બીજું.
બીજું તો. કાંઈ નઈ.
બરાબર છે.
ખાલી પગથિયાં છે પાંચ માડના ના પગથિયાં છે થોડું ત ખાલી ચોકલેટ લેવા છે. પાસો પાંચ વા ના પગથિયાં છોડું કેટલો પગને ઓલું થાય.
લે એમાં હું હત ખાવું હોય તો પાછ હ દસ પગથિયાંય ચડવાનું કરવા પડે એમાં હું લે?
હમ દસ પગથિયા નહી દસ માળણા પગથીયા. કેટલા પગથિયા થાય ઈ?
કઈ નઈ વોકિંગ થઈ જય તારે એટલું હું.
અરે ઓલરેડી હું પતલો જ છું.
હ કઈ વાંધો નઈ હાલ પછી વાત કરી હો.
એ હ.
બાય.